અવાજ આવે છે ને મારો.
હા અવાજ આવે છે, કમ્પ્લીટ આવે છે તમારો.
હા તો આપડે મારે મોબાઈલ લેવો તો એના વિશે વાત કરી રહ્યા હતા. તો તમે કહેતા હતા ને કે મારે કયો મોબાઈલ લેવો જોઈએ.
હા એ તો મને કેતો તો.
મેં સર્ચ માર્યું તું ઓનલાઈન તો એમાં મેં જોયું હતું, કે સેમસંગ એ સેવન્ટીન કરીને છે મોબાઈલ. કે સેવન એ સિરીઝ નો. તો એ સિરીઝમાં કાક બસો છપ્પન જીબી અને આઠ જીબી રેમ. આવું હતું તો એનો પ્રાઇસ છવ્વીસ હજાર બસો એવું છે.
તો છવ્વીસ હજાર તમામે બજેટની ઉપર જતી રે ને. પણ એમ મ આપ આપડે એક કરી શકીએ કે જો તમનેન ઓનલાઈન ફાવતું હોય તો આપણે ઓનલાઈન કરીએ તો પછી શું હોય આ એચડી એફ કે બધાને ડેડિટ કાર્ડ આવે ને એસ બીઆઈ એ કોઈ પણ બેંક ના આવે છે. એનામાં પચીસો રૂપિયા નું કે તનું
ચો હા ચોવીસ હજાર સાતસો નવ્વાણું માં આવી જાય છે. પછી છવ્વીસ હજાર બસો નવ્વાણું નો મો મોબાઈલ.
હા અને પછી તમે જો હમણાં જો ઉતાવળ ના હોય તમને અને કોઈ ફેસ્ટિવલ સિઝન હોય. એ ફેસ્ટિવલ સીઝનમાં હજી બીજું ક ડિસ્કાઉન્ટ ચાર ટકા પાંચ ટકા મળી જાય. પચીસ હજાર નો ફોન તમને એક એકવીસ બાવીસ હજાર માં આવે ને તો તમારે બજેટની અંદર આવી જાય અને મોઘો ફોન તમને સસ્તામાં પણ મળી જાય.
હા એ તો છે. અને પાછું જે મેં તમને ફોન જણાવ્યો ને જે એ ફોનની કિંમતમાં જે એકસો અઠ્યાવીસ જીબી નો ફોન છે ને, તો એ સત્યાવીસ હજાર કિંમત છે એકસો અઠ્યાવીસ જીબી પ્લસ આઠ જીબી સ્ટોરેજ અને જે બસો છપ્પન જીબી છે ને, એમાં છવ્વીસ હજાર બતાવે છે તો એ એનું કોઈ કારણ એ ઉપ છે એવું વ
એટલે એનામાં ક્વોલિટી નું હોય પ કે જે આપડે મળજ અજૅન હોય અર્જન પેલામાં થોડું ઊંચું હોય પેલા નીચું હોય. એટલે એ પણ ફરક આવે અમુક મસ્ત સ્ટોરેજ વધારે ફોન સસ્તો હોય તો આપડે પછી શું શું થાય તમે બીધું કે તમને લોંગ ટાઈમ માટે વાપરવાનું છે બરાબર! તો પછી બે વરસ થાય ને પછી અમુક એપ્લિકેશ સપોર્ટ ના કરે સપોર્ટ ના કરે. એટલે તમને મજા ના આવે કે આટલા બધા પૈસા ખર્ચ્યા પછી અને સ્ટોરેજ એટલી બધી છે બસો છપ્પન પણ તો એ શું કામની કે મારી સો પણ મરાણી નથી સો જીબી પણ. તો એવે ફોન ચો જાઉ થઈ ગયું. આવું બધું એનામ થાય પછી.
હા એ તો છે અને પાછું એક જ નવો મોબાઈલ પણ આવવાનો છે. સેમસંગ ગેલેક્સી એ ફાઈવ જી. તો એનો એની પ્રાઇસ બસો છપ્પન જીબીની એકત્રીસ હજાર રૂપિયા છે આઠ જીબી સ્ટોરેજ. અને ડિસ્કાઉન્ટ કાપ તમને ઓગણત્રીસ હજાર નવસો નવ્વાણુંમાં મળી જાય છે. એ ફોનમાં કંક બેટરી કેટલા એમએચ હતી એક જ મિનિટો હો. ફોનમાં જોઈ જાઉં હું
બેટરી તો હોય જ છે પણ હમ એટ રીતે મજાારવાય પછી એમાં આટલો મોંઘો ફોન છે એકત્રીસ હજાર એટલે પછી તમારો કેમેરો હોય સારી ક્વલિટી નો હોય વરજને જાય તમે એ બજેટ ની અંદર લેવા માંગો છો મજેટની બાદ જશું તો ચાલશે
એલો મારે તો બજેટ ની અંદર જ લેવો છે પરંતુ આ તો તમે કેતા હતાને કે નવા મોબાઈલો તો મે આવી રીતે રિસર્ચ કરી હતી ને એના ઉપર હું તમને જણાવું છું કે આવી રીતે આવા બધા મોબાઈલો છે એમાં જે તમને હમણાં વાત કરીને તો એનું બેૅટરી પાંચ હજાર એમએચ છે સ્ટોરેજ આઠ જીબી અને જે સ્ટોરેજ રેમ આઠ જીબી અને સ્ટોરેજ બસો છપ્પન જીબી છે અને કેમેરો પચાસ મેગાપિક્સેલનોો છે
બરાબર
આસ પ્રમાણે જોવા જઉં છું તો રિયલમી નો જે મેં તમને કીધો ને ફ્લીપોર વાળો છે મોબાઈલ એ થોડોક સસ્ તો મેમ
હા એમાં એવું નથી બતું તમે કીધું ને બચશે એમ બી
હા હા
હ ફાધર ન બચાશે એમ બી ન છે અને એમાં મધર જોડે છે એમ બ પચ એમડી નોમ છે ક્વલિટીમાં ફરક આવે છે એવું નથી હોતું હ ક્વોલિટીમાં ફરક આવે જ છે આનાથી ઉપર હેવી મોબાઈલ હોય છે ને જે ચાલીસ હજાર પિસ્તાલીસ હજાર ફાધર જોડે તો સત્તર કે અઢાર હજાર નો છે અધર જોડે બાર કે તેર હજાર નો જ મોબાઈલ છે બરાબર આનાથી ઉપર આપડે પાંત્રીસ હજાર કે ચાલીસ હજાર નો મોબાઈલ જોયો હતો અ ત્ર જોડે હતો એ તે એને એટલી જ એમબી નો કેમેરો હતો પણ ક્વોલિટી પણ ફરાક આવે છે કારણ કે તમે જોયું હશે પચાસ એમપી ન કેમેરો તો હોય પણ સાઈડમાં બીજા બધા કેમેરા હોય કે જે ક્વોલિટી એને હ ને થોડી ઈમ્પ્રુવ કરે
હા એ તો છે આમાં પણ
મેરા એના દયાનશની થોડા હેવી હોય છે આકી એમપી તો બધામાં સરખા જ હોય છે જેનેમ લખેલું હશે કેમેરા ની બાજુ કીયુ મા કે ક્વોલિટી કઈ આવે છે હવે ટ્રા કરી એવું કાક નામ પણ હોય છે એચડી હોય એ બધું અલગ અલગ આવે
આમાં જે એવું છે ને કાંક બે મેગાપિક્સલનો વાઇલ્ડ કેમેરો આવે જેનાથી તમે પાછલું થોડુંક બ્લર કરવા માટે ઉપયોગ કરવા માટે એ કેમેરાનો ઉપયોગ થાય ને એવી રીતે બીજો બાર મેગાપિક્સલ નનો કેમેરો અલગ થી આવે છે પછી આઠ મેગા પિક્સલ નો કેમેરો પણ છે અને આગળલો કેમેરો પણ ક્યા કે આઠ મેગાપિક્સલ નો છે જે ફ્રન્ટ કેમેરો આવે ને સેલ્ફી કેમેરો
હોવે
અને આની પ્રઇઝમાં તો હવે ખબર આ ફોન જે મેં તમને રિયલમી નો જણાવ્યો ને તો એમાં લખેલું છે સ્ટેબલ ગેમિંગ માટે વધારે ઉપયોગ થાય છે અપ ટુ ટ્વેલ અવર્સ
હા એટલે હા એ પણ આવે છે એ પણ ઓપ્શન આવે છે થોડો હેવી લોન તો તમે ગેમિંગ નો શોખ હોય કારણ કે બધાને એતો હોય જ ગેમિંગ નો શોખ થોડો ઘણો પણ હોયતો છે અને આંગ વધુ હોયને દેઢ કપ્લેડ હમ અડજણ હોયને એમ જ સારી એવી ચાલે છે ગેમો બાકી બધું તો હોને જે સાદા સ્માર્ટ ફોન હોય ને એમાં પણ ચાલે છે પણ ગેમો ચાલુ નથી એ સપોર્ટ પણ નથી કરતી અને પછી બેંકિંગ એપ્લિકેશન આવે એ પણ સપોર્ટ નથી કરતો
હા પરંતુ જે આ મોબાઈલ હ એ ત્રેવીસ હજારનો મોબાઈલ છે રિયલમીનોો આઠ હજાર એમએચ બેટરી છે અને કંક બ્રાઈટનેસ બેસ્ટ હોય ને તો એમાં વન ફોર્ટી ફોર હટસ અને ટ્વેલ હન્ડ્રેડ નાઈટસ કરીને એટલું કંક છે એનું એવું છે
અંદર એમાં પાછળ એઆઈ પ્લસ લાઈટ પણ છે ઉર સાત વર્ષની બેટરી હેલ્થ છે બતાવે છે અંદર લખેલી છે
અને એ બધા શું તમને એનેમાં જણાવ્યું હશે ને કે શું વોરંટી આપે છે કંપનીની વોરંટી આપે છે કે પછી તમે હમાં હમણાં હમણાં તો ઓનલાઈન તમે કરતા હશો ને ચેક પણ તમે એને ઓફલાઈન જાઓ હોયને ઓફલાઈન વાળા એમની અલગથી વોરંટી આપતા હોય છે પછી ઇન્સ્યોરન્સ પણ આપતા હોય જો તમને પણ કાઈ પણ થે ગ્લાસ હોય એમ કે અ્યારે ગ્લાસ ની કિંમત હવે તમે કીધું પચીસ હજાર નો મોબાઈલ છે પછી હજાનો મોબાઈલ માં લાસ ની કિંમત છો સાત હજાર રૂપિયા હોય અને ગ્લાસ એમ વસ્તુ છે તમે ખાલી એમને એમ ફરતા હોય અંદર હિસાની અંદર મોબાઈલ હોય ને અને ગડી જાય આપડો
હા
તો પણ ગ્લાસ જતો રહે છે એટલે ગ્લાસ ની ઈન્સ્યોરન્સ પણ થતું હોય છે એટલે આ બધું તમે વિચાર્યું હોય કારણ કે આમાં એને ઓનલાઈનમાં તો ઓપ્શન નથી પણ આવતામ અમુક વાર મોબલમાં અને અહિયાં એને ઓફલાઈનમાં આપે એટલે ઓફલાઈન તમે શું વિચાર્યું હોય કે ઓફલાઈન જ કરવું કે પછી ઓનલાઈન જ કરવું એમ
મોબાઈલ તો મારો માનો છે ત્યા બી ઓફલાઈન જ લેવો સારો પરંતુ મેં ઓનલાઈન જયારે આ પ્રઇસ ચેક કરતો હતો ને એમાં પણ મેં જોયું તું અને આ જે તમે કીધું ને એવી રીતે શું કેહેવાયને આપણે સેફ્ટી માટે જે હોય
લસ હોય હોય મોબાઈલ લાસ નું
એમાં પછી ઇન્સ્યોરન્સ પણ એવા અલગ અલગ હતા જેમાં ને કાકા પણ મોબાઈલ વધારે પડ હીટ થત હોય કે બેટરી ન ચાર્જિંગ ફટાફટ ઉતરી જ એન માટેનું કાંક હતું એવી રીતે બધા અલગ અલગ ઇન્સ્યોરન્સ હતા મોબાઈલની સ્ક્રીન માટેનું હતું અને જે તમને વાત કરીને મોબાઈલની તો એની વન યરની મેન્યુફેક્ચર વોરંટી છે ડિવાઈસ માટે અને છ મંથની વોરંટી આવે ઇનબોક્સ એસેસરી જયારે આપણા જોડે પોહોંચે એના પછી છ મહિનાની વોરંટી આપે આપણને ટંપને
હમ એટલે આના કેવું હોય કે ગ્લાસનુંું હોય તો એનું થોડું એમિયમ ઓછું હોય અને આખો મોબાઈલ હોય કે એની તમે જો ઇન્સ્ટોલ નવા માંગતા હોય તો એનું થોડું ઊંચું હોય એમિયમ પછી જો મોબાઈલ ખોવાઈ જાય તમારા આખુંમાં મળતા તો આપતી નથી કંપની પણ એ આપે સાહીઠ ટકા કે સિતતેર ટકા કે જે દેતી હોય એનું પાછું એ પ્રમિયમ થોડું ઊંચું હોય છે એલે બધા અલગ જો તમે વેચાવ્યું હોય મારું માનવું એ છે કે તમે આ બધું ભરવા જાઓ ને એના કરતા મોબાઈલ એમને મ લેવા ન્સર ઘરજ લેવાયમ મોબાઈલની કિંમતમાં વધાર હોય એક લાખની ઉપર હોય તો રેવા
હા એટ પછી રિયલમીમાં બીજો પણ એવો એક મોબાઈલ છે જેમાં એમાં તો વધારે સ્ટોરેજ બતાવતા નથી બસો છપન જીબી પી ફોર લાાઈટ કરીને છે તો એ બજેટમાં છે પરંતુ એમાં સ્ટોરેજ નથી
બરાબર એરત આપડ મહત્વની છે કારણ કે આપડે વધધાર વપરાશ એના માટે જ થાય છે ફોટા ના પાડતા આપડે જો કોલેજમાં મળતા હોય ડોક્યુમેન્ટ નહી તો બધું વધારે જવાનું એટલે એ જ સંંગ ન અને હવે બધી મામણી ના ફોન સારા જ આવે છે, બધાય કોમ્બિનેશનમાં લેવાનું હોય એટલે પછી એ ફાઈનલ કરી દો પછી ઓફલાઈન તર ફાઈનલ જ છે બરાબર, સ્ટોરજ પણ ફાઈનલ છે, લરમ પણ ફાઈનલ છે એટલે હવે તમે ફાઈનલ જ કર દો.
હા હા, ઓકે થેન્ક યુ તમારી સાથે વાત કરીને મને સમજણ પડી કે મારે શું કરવું જોઈએ.
ઓકે, સારું ચાલો બાય.